હલો
તમને અવાજ આવે છે મારો કમ્પ્લેટ
હા હા આવે છે તમને આવે છે મારો
હા કમ્પ્ટ આવે છે બોલો જય માતાજી
હા જય માતાજી કેમ છો
બસ આ મજામાં છે કેમ છો તમે?
બસ મજામાં તમારા પાછુ વરસાદ પડે
હા અત્યારે તો તાપ કાઢ્યો છે અત્યારે હવારે થોડો થોડો પડતો હતો પણ અત્ય્યારે તો કશું નથી પડતું
એવું છે
હા
બરાબર
બોલો જમેી લીધું
બસ આ જમી પડવાની એને ઉપર આવ્યા છે હવે વાતાવરણ થોડું ખારું છે તમે કુ ધાબા પર ચાએ
એવું છે
હા
બરાબર
તમારે કેવું છે વાતાવરણ ની બાજુ
અમારે પણ અમણાં તાપ નીકળ્યો બાકી અમારે પણ વરસાદ પડ્યો તો
એવું છે અમારે પણ એટલો વરસાદ રાતે પડ્યો હજુ તો આજે પણ આગાહી છે પણ હજુ પડ્યો નથી
હા હા આગાઈ તો છે જ આજે પણ
તમારી બાજુ ભરાઈ ગયું પાણી કેમ
હા હા ભરાઈ ગયું છે ને અમાર બાજુ પણ
અમારી બાજુ પણ એટલું પાણી ભરાઈ ગયું છે સુરત બાજુ અંકલેશ્વર બાજુ તો બધાને આવાનું અઘરું પડે છે આબાજમાં
અમારા બાજુ પણ એવું જ છે હમણાં
એવું છે?
હા.
હવે કેટલા દિવસની આગાહી કરી દીધી છે જોઈએ હવે કેટલો વરસાદ પડે છે.
હા એ પણ છે.
હા. કેટલાક ને તો અઘરું પણ પડે છે જમવાનું ને તે કેમ કે ઘરમાં પાણી ભરાઈ ગયું છે એટલે જમવાનું જ કેવી રીતના બનાવવું
હા એ બધું બઉ અઘરું છે અમણાં ચોમાસામાં એવું જ થાય છે.
તે જ તો તમને કઈ ઋતુ ગમે ત્રણ માંથી
મને તો શિયાળો જ વધારે ગમે ને તમને
મને પણ શિયાળો ગમે એમના ઠંડી હોય પણ તો બી એસી લેવાય ઉનાળામાં તો ઘર ઉનાળામાં તો આપડેથી ગરમી સહન જ નહિ થતી
હા એજને
ને ચોમાસામાં વરસાદ પડે એટલે કેટલી ગંદકી થાય. આપડને બધી ગમતી જ નહિ વરસાદ માં હજી નાહવાનું ગમે
હા એ પણ છે.
બરાબર
હવે તો આપડા તહેવારો પણ ચાલુ થઈ જશે
હા હવે તો આપડા ચોમાસામાં જ ઉટા તહેવાર આવે બરાબર બધા તો
હા.
હમણાં તો ગવરી વ્રત આવશે
હા તમે કરો છો ગૌરી વ્રત
મારે ગૌયરો ઓ પૂરી થઇ ગઈ છે અમેં વ્રત પછી ખસે હવે
એવું છે મારે ગૌરી વ્રત પૂરું થયું છે
બરાબર તમે આવા પાંચ દિવસ બધે ફરવા જશો ને
હા જવાનું ને તમે જાઓ ને
હા અમે પણ પાંચ દિવસ બધે ફરીએ.
એવું છે ક્યાં ક્યાં જાવ તમે ફરવા
બસ આજુ બાજુ ના ગામે જઈએ.
એવું છે.
હા રોડે જઈએ અને આજુબાજુ ના ગામે ફરીએે.
બધા ગામના સ્ત્રીઓ બધા ભેગા થતા હશે એમ ને
હા ગામના સ્ત્રીઓ બધા ભેગા થઈએ પાંચમા દિવસે જાગરણ કરીએ. રમીએ રાતે પાંચમા દિવસે મજા આવે બધા ભેગા થાય તમે શું કરો જાગરણ ના દિવસે
અમે પણ બધા ભેગા થઈએે હસી મજાક મસ્તી એવું જ અમારે પણ
એવું છે બરાબર છે.
આમના તહેવારો માં જ બધા ભેગા થાય અમારે મોસ્ટ ઓફ તો
હા એવું જ હોય છે બધે કે તહેવાર હોય છે અલગની સિઝન હોય છે. ત્યારે બધા મજા આવે બધા ભેગા થાય એટલે મસ્તી મજાક
હા વરી એજ ને
એજ લાઈક હ બેસ છે સ્કૂલ ની ને એ બધી તમારો શાળા પૂરું થઈ ગયું
ના ના જો અમારે હું નવમામાં ભણું છું અમને તો
બરાબર
હા
તમે સ્કૂલમાંથી પ્રવાસ ગયેલા છો
અમને લઈ ગયેલા સ્કૂલ માંથી ને આ વર્ષે પણ જવાનું જ છે અમારે
તે્યાં તમે યારગાર પ્રવાસ વિશે થોડું જાણ કરશો
હા અમે છે ને સૌ પ્રથમ અમે પેલા કચ્છ બાજુ ગયેલા ત્યાં કચ્છ નો રન દેખેલો પછી અમે રાજસ્થાન ગયેલા ત્યાં પણ બધી નવી નવી વસ્તુ જોવેલી કે અહી શું થાય છે અહી કોણા વિશે છે બધું
હા એ પણ છે ત્યાં બધા ગુલાબી એક એ હશે એ બધ મહેલો એક દઇ રંગના અને બધું પહેલેનું જ જાણવા મળતું હશે રાજસ્થાનનીમું રાજસ્થાનની એક તોમ મોજરી ફેમસ છે કે
હા
એ બધું આપડા બાજુ ને એ બાજુ વધારે સારું મળે છે ત્યાં બધા મહેલો બધા મહેલો અને બીજે ક્યાં ફરવા ગયેલા છો
રાજસ્થાન ગયેલા પછી અમે ઉદયપુર ગયેલા
અચ્છા ઉદયપીર ઉદયપુર જય પુર એ બધું રાજસ્થાન માં જ આવી ગયું છે બીજે ક્યાં ગયા છો
બીજે બીજે અમે કચ્છ ગયેલા છે
કચ્છમાં સફેદ રન મસ્ત પાકિસ્તાની બોર્ડર પણ જોવા મળે છે એમાં તમે જોય છે ત્યાંથી રાજસ્થાન માં દેખાય છે કચ્છમાં દેખાય છે ઉપર આપડે પોઈન્ટ પર ચરીએ છ છે ને તો દેખાય છે
હા એ બધું અમે જોઈને જ આવ્યા છે
બરાબર સ્કૂલની લાઈફ એટલે સ્કૂલ માંથી પ્રવાસ જમાં ખુબ જ મજા આવે છે
હા એ પણ છે
બધા છૂટા થઈ ગયા છે હમણાં તો કે બધા સાથે વનતા હતા
એ તો એવું જ ન વળે
બરાબર
હા
તમને કયો તહેવાર વધારે ગમે છે
મને નવરાત્રી ગમે છે અને ગણેશ ચતુર્થી
બરાબર તમે નવરાત્રીમાં
મને નવરાત્રી વધારે ગમે છે અને ગણેશ ચતુર્થીથી ગણપતિ બાપા નું આગમન કરવાનું પછી દસ દિવસ પછી જાય એટલે કેવું લાગી જાય
એ સૌથી એમની જો એટલી દસ દિવસમાં માયા થઈ જાય તો છેલ્લા દિવસે શું થાય
હા છેલ્લા દિવસે તો બહુ અઘરું પડે પેલા દિવસ થી દસ દસ દિવસ લાગીને આરતી કરીએ ગરબા કરીએ બધું કરીએ એટલે છેલ્લા દિવસે યાદ તો આવે
હા એ પણ છે
તમે વરઘોડો કાઢો છો છેલ્લા દિવસે
હા અમારા ગામમાં કાઢે છે ને
બરાબર વરઘોડા ના દિવસે હા મસ્ત તો ગુલાાલ ઉડાવી ને મસ્ત મજા આવે એમાં
હા અમારા ગામમાં પણ એવું જ છે બધું
બરાબર નવરાત્રીમાં તમે બહાર જાવ કે ગામમાં જ કરો છો
અમારે ગામમાં જ કરે છે
બરાબર તમે બારકોઈ દિવસ નઈ જતા નવરાત્રી માં
ના ના અમારા ગામમાં જ થાય એટલે અમે અમે ગામમાં જ રહીએ
બરાબર છે તમારું ગામ ખાસું મોટું હશે હેને
હા મોટું તો છે ને અમારું ગામ
બરાબર જમમાં શું ભાવે તમને
મને ઘરનુંું તો દાળ ભાત શાક ભાવે ને બહાર માંથી મંચુરિયાન વડાા પામે એ બધું ને પાણીપુરી
બરાબર છે
ને તમને શું ભાવે
મને મોસ્ટ ઓફલી તો બહાર ન તો ભાવે જ છે બધું ઘરમાં અમુક શાક નહ ભાવતા જેમ કે કારેલા છે અમુક ભાજી છે એ બધી નથી ભાવતી તમને કઈ ભાજી ભાવે પાલક ની ભાવે કોઈ ભાવે
મનતો એમ તો જો કે પાલક ની જ ભાવે.
બરાબર છે કેવી પાલકની લાગે ભાજી?
એમ તો સ્વાદમાં સારી જ લાગે એમ મને તો ભાવે થોડીક. ના ના એ ના ભાવે.
એ તો બધા કરવું કે કાઢેલા તો
હા એ તો ના ભાવે એમ તો.
તમને ઠંડા માં શું ભાવે છે.
ઠંડા માં
હા.
ઠંડા માં ખાવામાં તો મેંગો ડોલી હોય એ બધું જ ને.
હા એ બધું ઠંડા માં આવી ગયું.
હા.
એ પણ આપણા ઠંડુ છે જે સોડા છે એ પણ આપણા શરીર માટે બહુ નુકસાન કરે છે.
હા એ પણ છે.
હમણાં તો પડેકા ન પણ બહુ ન્યૂઝ આવેલ છે પરેકા ખાવાથી પણ ખાસા બધા થઈ ગયેલા છે.
હા એ પણ છે બધો બાળકો માં જ વધારે હોય.
હા કારણ કે બાળક સમજતા જ નથી ઘરનું જમવાનું. બાળક એ જ તો બારકો બાળકોને ખાલી એકલા પડેકા જ ખાવા જોઈએ છે.
હા.
તમે પડેકા ખાવ છો?
ના ના બહુ નથી ખાતી પેલા અમે બહુ ખાતા હતા પણ હવે છૂટી જ ગયા છે એમ તો પડેકા. બરી ન્યૂઝ જોઈને બધા પડીકા છોડી દીધા અમે.
બરાબર છે પડેકા ખાવાના જ નહી આપણા ઘરનું જ ખાવાનું.
હા એટલે જ ને ન્યૂઝ જોઈ પછી તારને અમે બંધ કરી દીધા પડેકા.
બરાબર બહારનું પણ નહી બહારનું તો અત્યારે તો વાતાવરણ જે છે એટલે બહાર નું પણ ના ભાવે ખાવાનું.
હા એ પણ છે.
અત્યાર એટલું ન્યુઝમાં આવે છે બધું અલગ અલગ તમે ન્યુઝ જોવો છો?
હા જોઈએ જ છે ને.
અત્યારે હાલમાં શું ન્યુઝ છે?
હમના તો બધા રેપ જ બહુ
હા રેપનુ તો અત્યારે એટલું બધું વધી ગયું છે ને. છોકરીને બહાર નીકળવાનું પણ શરમ લાગે છે, હવે બીક લાગે છે ને. તો આપણે કેવી રીતના નીકળવું.
હા એજ પ્રોબ્લેમ છે હવે હમણાં નો.
કારણ કે રેપનું વસ્તુ જ વધારે વધી ગયું છે.
એ બધું જેમ વહેલું દૂર થાય તો સારું છે.
તો છોકરીઓ શાંતિથી જીવી શકશે.
હા એ જ.
તમે નવીન ન્યુઝ જોઈ હશે છે અત્યાર તેર ટેરવલે એ છોકરીને તેર જણાએ રેપ કરેલો એ? એના વિશે કઈ થોડુંક કોને જોયું છે તો તમે.
છોકરી ઘરે જતી તી રિક્ષામાં બેસીને ત્યારે એને એમ એને હોટલમાં મોકલવામાં આવીને એની સાથે રેપ થયો છે એટલું અમને ખબર છે.
હા એ પકડાઈ ગયા છે જે લોકો હતા અડધા પકડાઈ ગયા. છે એ લોકોને ફાંસી એ લટકાવવામાં આવેલા છે.
હા હા.
ખરું અઘરું કેહેવાય આ બધું.
હા એજ ને.
બરાબર. બોલો તા બીજું. લાઈટ બાઈટ જાય છે તમે બાજુ?
હા જાય જ છે ને.
એવું છે? અમારી બાજુ પણ એટલી હા અમારી બાજુ એટલી લાઈટો જાય છે. કારણ કે વાતાવરણ આ વરસાદ વરસાદના લીધે.
હા
અમારે કાલે રાતે એક દાદા આમ છે ને તે વરસાદ બહુ હતો ને તો થોડુંક પાણી વાળું હશે. તો દાદા પરી ગયા. તો માથામાં વાઈગુ તો પછી ના જીવ્યા તો આજે હવારે કર્યા પછી આ ખી રાત બેસી રહ્યા બધા.
ઓહ! એવું છે?
હા અત્યારે અમારી બાજુ બહુ આવું ચાલે છે.
બહુ અઘરું.
અઘરું છે આ ચોમાસું જ બહુ અઘરું છે બધા માટે.
હા એ તો છે જ ને.
ન્યૂઝમાં પણ કેટલું બધું આવે છે કે આ અહીંયા પડ્યા, અડધા ડૂબી ગયા. વરસાદ ના કાર
હા ન્યૂઝ તો અમને એવું જ આવે છે ન્યુઝમાં.
ન્યૂઝમાં એકલું આ વરસાદનું જ હશે. કારણ કે બધાની ગાડીઓ પણ ડૂબી ગઈ છે. બધાને કારવા જ કેટલા મુશ્કેલ છે હવે.
એજ ને.
વાતાવરણ ચોમાસું ચાર મહિના હજુ રેશે. ચાર મહિના ખેતી ભી અત્યારે તો અઘરું ખેતીનું પણ. તમે ખેતી કરો છો?
હા મારા ઘરે મારા પપ્પા કરે છે.
હા તો ખેતી માં શું કર્યું છે આ ઘડીએ?
આ ઘડીએ અમે મગ કર્યા છે.
મગ કર્યા છે બરાબર. તમારી બાજુ અમારી બાજુ શાકભાજી વધારે તમારી બાજુ એવું થતું હશે એમ ને?
હા
બરાબર. અમારી બાજુ ટામેટા છે ને એવું બધું વધારે થાય હે.
એવું છે
હા વરસાદ ના લીધે અત્યારે તો બધું એ થઇ ગયું છે થોડુંક સકું નીકળે તારે એને ખેરવાનું ન બધું ચાલશે
એવું છે
હા
હા એ તો બરાબર
બોલો ત બીજું જમવાનું જમવાનું જમી લીધું
હા જમી લઈજ આમે
બધા જમી લીધું વાસણ બાસર રસોડું વસડું સાફ થઈ ગયું.
હા હા કરી લીધું અમે
બરાબર બધા મજામાં
હા મજામાં તમારે ઘરે બધા મજામાં
બસ આ મજા મત છે બધાર તો આપડે થોડીક મિનિટ પૂરી થવા આવશે એમ તમારે રાસ ન પહેલી વાર એ કર્યું છે
હા મારું આ ફર્સ્ટ ટાઈમ છે
બરાબર છે. મારે પણ આ ફસ્ટ ટાઈમ જ છે. પછી લગીને તમને કેવુ આપર્યું આ બધું.
મારે પણ આ ફર્સ્ટ ટાઈમ જ છે.
બરાબર છે.
બોલો કઈ બી